હેલો.
કેમ છો?
મજામાં છો.
એમ હું હું પણ મજામાં છું. અ મને આજ તમારી સાથે આ વિષય પે વાત કરવું જોઈએ જોઈએ. કે હાઉસવાઈફ શું કરે છે? અને જોબ વાઇફ વાઈફ શું કરે છે? એના પર
હમ હમ.
આજના સમયમાં સ્ત્રી ઘરની ચાર દિવાર અ દિવાલ દિમાગથી રહી તે શિક્ષણ, નોકરી, વ્યવસાય અને સમાજ સેવા પણ આગળ વધી રહી છે ને.
હા, પણ આજે પણ ઘણી મહિલાઓ હાઉસવાઈફ હાઉસવાઈફ તરીકે પરિવારની સેવા. કરી રહી છે, પણ જ્યારે ઘણી મહિલાઓ ઘણી ઘરની સાથે નોકરી પણ કરે છે.
હા, બંને ભૂમિકા ખુબ મહત્વની છે ને.
હા, જે સૌ પ્રથમ હાઉસવાઈફ વિશે વાત કરીએ.
હા, કરીએ, બોલો.
હાઉસવાઈફ એ ઘરનું હૃદય હોય છે, તે સવારે પહેલાં ઉઠે છે, રાત્રે બધાના કામ પૂરા થયા કે, પછી આરામ કરે છે.
હા, તે રસોઈ રસોઈ બનાવી. છે, બાળકો ને નિશાન માટે તૈયાર કરે છે, ઘરની સફાઈ સાફ સફાઈ કરે છે ને.
અ મન્જે વડીલનો સેવા કરે છે, અને ઘરનું સુંદર રીતે સંચાલન ભી કરે છે.
હ. અને હાઉસવાઈફ વાઈફ ને કોઈ રજા નથી મળતી ને.
હા, મુજે કોઈ પગાર નથી મળતો, પણ તેમનું કામ અમૂલ્ય હોય છે. જો ઘરમાં હાઉસવાઈફ ના હોય, તો ઘરનું સંચાલન કઠિન બની જાય.
હા, હવે જોબ વાઈફ વિશે વાત કરીએ.
જોબ, વાઈફ ઘરની નોકરી બંનેની જવાબદારી નિભાવે. જે તે ઓફિસ માં મહેનત કરે છે.
હા, અ અને અને ઘર વાળ આવાની પ પરિ પરિવારની પણ કાજી રાખ છે, અને તે આર્થિક રીતે પરિવાર ને મજબૂત બનાવે છે ને.
હા, મન્જે બાળકનું શિક્ષણ, ઘરના ખર્ચ અને ભવિષ્ય માટે બચત. કરવા માં તે મહત્વનો ફાળો આપે છે. જોબ વાઇટ માટે સમય નું ઓઝા પણ ખુબ જરૂરી હોય છે.
શું બોલે છે?
મન્જે આ આપનું સમય નુ આવા, મન્જે આપ ઘરના ભવિષ્ય માટે, બચત કરવામાં જે મહત્વનો ફાળો આપે છે ને. તો, જોબ વાઈફ માટે સમય નું આયોજન ખુબ જરૂરી હોય છે.
અ અને સવારથી આજ સાંજે સુધી તે સતત વ્યસ્ત રહે છે, અને છતાં પણ તે પરિવારને પ્રેમ, સમય અને સાથ આપવાનો પ્રસા પ્રયાસ કરે છે ને.
હા, મન્જે હાઉસ વાઈફ અને જોબ વાઈફ. આપની તુલના કરવી યોગ્ય નથી.
હા, એક ઘર, હમ, તો બીજી. ઘરાને. કરિયર બંને સભાળે છે, બંનેની પરિસ્થિતિ અલગ હોય છે ને.
પણ બંનેને મહેનત સમાન હોય છે, એટલે કોઈ નાનું કે મોટું નથી.
હા, સમાજને બંને સમાન આધાર આપ આપવો જોઈએ ને.
અમે જે હાઉસવાઈફનું કામ પણ એક પૂર્ણ સમયની નોકરી કરતા હોતુ નથી.
અને જોબ વાઈફની મહેનત ને પણ. સમાન આપવો જોઈએ.
આજકાલ ઘણા પરિવારોમાં પતિ અને પત્ની બંને મળીને ઘરનું કામ કરે છે, એક સારું છે તે પણ કે બે મહિને બંને મહિને ઘરનું કામ કરે છે.
થઈ જાય છે, અને જો પરિવારના બધા સમસ્યા એકબીજા નો સાથ આપે છે ને.
ઘર માં જે હાઉસવાઈફ તો આપનું ઘેર નું પૂરું કામ સંભાળે છે બધાને, આનંદથી, પ્રેમથી પરિવાર ની સેવા ભી કરે છે.
હા તો ઘરમાં પણ સુખ, શાંતિ અને પ્રગતિ આવે છે ને એનામાં.
અને મજે હાઉસવાઈફનું કામ બી સારું છે. પણ જેને બાહર જોબ કરવાની છે.
હા એટલું શિક્ષણ વગેરે લઈ લઈ લ તે શિક્ષણ વગેરે કરેલ હોય. તો કેમ છે નોકરી કરવાની એક હિંમત આવે છે ને.
અને જોબ વાઈફ, અને મજે જેની તેની મજે હાઉસવાઈફ જોબવાઈફ ઘેરની હાઉસવાઈફ પણ જોબવાઈફ બની શકે. શકે છે. બાર ની આ જોબવાઈફ પણ હાઉસ
આ હાઉસ વાઈફને એવું છે હાઉસ વાઈફ ને એવું છે કે સુટી નથી મળતી પણ જોબ વાઇફને સુટી પણ મળી જાય છે ઈઝી.
અને મજે જોબ કરવા માટે જોબ વાઈફને ગમે છે તો પણ તે બહાર જોબ ભી કરે છે હવે ઘેર નું
વર્ક ફ્રોમ હોમ પણ કરી શકે છે. બધ બધા હા બધા પ્રકારનો જોબ છે. અને હાઉસવાઈફ પણ બીસરો વ્યવસાય કરી ઘર બે વસા વ્યવસાય કરી શકે છે બંના વ્યવસાય છે હ
વસ્તુ વેચી શકે છે તે પણ એક જોબ માટે
તે પણ અને કેમ છે ઘરમાં અ પતિની મદદ પણ થઈ જાય છે ને એનામાં.
હા મજે પરિસ્થિતિ બી કેવી હોય તો બે મડીને એટલે કોઈ નાનું મોટું, મોટું થય નથી થઈ ને તે બેવ આ વિનોતિનો કરીને કામ પૂર્ણ સમયની કરી લઈ. છે જોબ વાઇફ ભી કરે છે હાઉસવાઇફ.
એટલે ને મદદ કરીને સમયનો સમય પણ બચાવી લઈને જોબમાં જ
હા મજે સાચી સમાનતા છે આ તો જો પરિવારના બધા સદસ્ય જો એક બીજુને સાથ આ તો ઘરમાં ખરી ખુબ સુખ શાંતિ રહે છે પ્રગતિ આવે છે.
અને હાઉસવાઈફનું કેવું છે કે, કોઈ મદદ નથી કરતું ઘરમાં રહે છે તો.
પણ જોબ માટે જોબ હાઉસ વાઈ મજે અ જોબ હાઉસ જોબ વાઇફ રેય ને
કાલે
તે વાઇફ નું
સારું કામ બી છે એક પ્રકારે પણ જેને બાહર જોબ વાઈફ ને કરન તી તો તે ઘેરબટેટી નને કમિ કામ રહે છે પણ હાઉસવાઈફને ઘેરબધા લોકો રહે છે. બઠનનું
બધા નું આવવું જોઈએ અ સ્કૂલ માંથી પોયા અ દીકરા, દીકરી આવે તેને સંભાલ કરે અ તેને હમમ તેનો સંભાળ કરે તેને કપડા હા બતા તમા છે જે વાત થી આપણ કહે છે કે હાઉસવાઈફ ઘર રહે છે તો કઈ કામ નથી. પણ જાસ્ત કરીને તો હાઉસ વાઈફ ને કામ હો તું
હા મજે હાઉસ વાઇફ એક આપના ગામની એક કોલેજ હોય, સ્કૂલ હોય
આજ આજના ઘર મદે ખેર વાયતો હાઉસવાાઈફ ને એટલી ડિમાટ નથી જો હા. અને જે જોબ કરે છે એને ઘમંડ બી નથી આવું જોઈએ. એ ઘમંડ આવે તો આ ઘમંડી થઈ જાય ને.
અને વય જો હાઉસ વાઈફ નો કેમ છે. કે ઘેર બઠીને તને બહર કદી મેડમ વસે તો ગામ મે આપના કોલેજ છડા હોય છે ને તો ત તે શિકારણ જાય છે તો તેને તો ભી ત્યાં ત્યાં ટાઈમ એડજસ્ટ બી કરવું છે કરવું પડે છે.
અને ઘરનું ભાઈ એડજસ્ટ કરવું જો કરવું પડે છે.
પણ તિનામે સમાનતા છે કે જે તે પૂરું કામ કરે છે બટ ની દેભાલ ભી કરે છે તો આ વાત ખુબ પ્રગતિની વાત તા આવે છે આ તો પણ
અને ભાઈ બંને બઠાને સમાન આપો.
હા મત સમાન આપો છે અ આપણા દીકરા દીકરી ની પણ આ અ ધ્યાન દે છે. અ આપણા ઘરમાં ના લોકોની બઠાની સેવા કરે છે. એના માટે એક પ્રકારે ઘરની
હા ના જ્યારે ઘને મહિલાઓ ઘરની સાથે નોકરી પણ કરે છે અને બંની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.
હા એટલા માટે હાઉસવાઈફ પણ હા હારુ છે.
અને હાઉસવાઈફ ખરે ઘરનું હૃદય હોય છે.
હમ એ બધાની કાળજી કરે છે આ કોને કા કોની આ ત તબિયત બીગડે છે કઈ થાય છે તો લગે જ મદદ કરવા જોઈએ જોઈએ પણ આ જોબ વાઈફ નું એવું છે કે જોબ કરવાની જયેલા હોય અને કોની તબિયત ઘરમાં બીગડેલ હોય તો આવાને અડધો કલાક બે કલાક લાગી જાય ને.
હા જાસ્ત હોય પણ તેને હાઉસવાઈફને બિચારીને કોઈ પગાર નથી મળતો પણ તેમનું કામ ખરે અમૂલ્ય છે.
ઈજ્જત ભી નથી દેતા કોઈ.
હમ્મ તેનું કામ ખરે ખુબ અમૂલ્ય છે તે ઘરનું સંચાલન કઠિન બની જાય છે. પણ હવે જોબ વિશે વાત કરી તો પણ અને નોકરી બંને જવાબદારી બી નિભાવે છે અને ઓફિસ માં મહેનત બી કરે છે તે હાઉસ જોબવાઈફ ભી તેને બી ખૂબ માથાનું તાંણ રહે છે.
હમ્મ એ પણ સાચું છે જબ વાઈફ ને માથ નો થાન રહેે છે. આ કામમાં વેસ્ટત થાય તો તેને કોઈ ઈજ્જત નથી દેવતું આ જરૂરી છે.
હા તે સવારથી સાંજ સુધી તે સતત વ્યસ્ત રહે છે. છતાં પણ પરિવારનો પ્રેમ સમય અને સાથ આપોમાં પ્રયાસ કરે છે.
હમ્મ એ ને એમના માટે જે આ હાઉસ હાઉસવાઈફ છે એ ને પણ ઇજ્જત
મ જે હાઉસ વાઈફનો જોબવાઈફ નો બહન નો ખરે પણ સન્માન આપવું જોઈએ બઠ્ઠા હો એ.
હમ્મ એ ઘરના લોકો એ હાઉસવાઈફ ને સમાન હા સમાન વગેરે આપવું જોઈએ એ જરૂરી હોય.
હા પણ મહેનત સમાન હોય છે તો એટલે કોઈ નાનું મોટું નથી. પણ સમાજે બંને સમાન આદર આપ
હા સમાન જોઈએ ક હાઉસ વાઈફ પણ એક કા પ્રકારે બધું એડજસ્ટ કરી શકે છે અને અ જોબવાઇફ પણ એડજસ્ટ કરી શકે છે એટલા માટે બેવને સન્માન વગેરે આપવું જોઈએ એવું નથી કે એકને સન્માન આપ્યો ને એકને નથી એવું નથી કરવુ જોઈએ એમ
હા એકબીજોને સાથ આપે તો ઘરમાં સુખ શાંતિ અને પ્રગતિ બી આવે છે હણા અંતમાં તો
ચલ ચલો ફરી ફરી મળીજો ફરી વાત કરું સો હ હમ્મ હા
ચારજ